કેમ છો મજામાં હા બોલો
બસ બસ અવાજ આવે છે ને બરાબર
હા બરોબર અવાજ આવે છે
બસ અમે એકદમ મજામાં તમારા ઘરે બધા મજામાં
હા બસ અમારે બી બધા મજામાં જ છે
અને સારું સા ફોન છે તો ફટાફટ વાત થઇ જાયશ તમારી જોડે મારા વચ્ચે બે દિવસ તો ફોન બગડ્યો ને તો મન તો એવું થઈ જતું ને વગર શું કરીશ રિપેર ના થાય ત્યાં સુધી પછી મું તો દુકાન વાળા ને બે વાર જઈને મળીએધું ફટાફટ ફોન રિપેર કરો મારા બઉ બધા કામ અટકી ગયા છે એટલે આજે સાંજે જ હમણાં ફોન આવ્યો મારા હાથમાં તમને ફોન કર્યો
પણ આજના જમાનામાં એુંજ થઈ ગયું છે કારણ કે ફોન વગેરે જ બધા કામ છે એટલે મોબાઈલ તો આપણા જીવન માટે હવે ખૂબ જરૂરી બની ગયો છે
સાચી વાત છે કે કે માર તો કેવું છે મારે બેબીનુંું બધું જ સ્કૂલનુંું હોમવર્ક મોબાઈલમાં આવે કેટલાક ક્લાસીસ ઓનલાઈન ચાલતા હોય એટલે માર તો એક દિવસ બી ફોન બંધ રહે ને તો એને બિચારીને બધું ઘણું બધું હોમવર્ક વધી જાય એટલે મોબાઈલ થી તો એટલા બધા કામ થઈ રહ્યા છે ને કામ તો જાણે હડતું પડતું કોમ્પ્યુટર આપડા હાથમાં લઈને ફરતા હોઈએ ને એવું લાગે છે નહી
કારણ કે હવે જમાનો જ રાખો ત્યાં નવી ટેકનોલોજી નો છે તો મોબાઈલની જરૂરત હવે દરેક માણસને પડતી જ હોય છે અને નવી ટેકનોલોજી છે એટલે નવા નવા ફીચર્સ મોબાઈલમાં આવતા રહેશે તેથી આપણને બી ઘણો ફાયદો થતો હોય છે આ મોબાઈલ ના લીધે
હા સાચી વાત છે આપડ કેટલીક જગ્યાએ આપડ ના જઈ શકતા હોય તો ફોન કને વ્યક્તિ ના સમાચાર બી પૂછી લઈએ છે પછી આપડા કેટલાક નજીક ના સગા વાળ છે જો વિદેશમાં રતા હોય અને એમની જોડે વાત કરી હોય રૂબરૂ વાત કરતું હોય એવી રીતે આપડે વિડીયો કોલિંગ પર વાત કરીએ એટલે ને એવું લાગે છે કે આપણા સગા વાલા એકદમ નજીક છે એટલે વિડીયો કોલિંગ ની બી સુંદર એવી વ્યવસ્થા છે જેથી આપણે એને સરસ મળી શકીએ છીએ આપણા સગાવાલાને
અને બીજા બી એ હમણાં કોરોના નો સમય હતો ત્યારે બી સ્કૂલો બંધ હતી ત્યારે આપણે ઓનલાઈન સ્કૂલમાં ભણતા હતા ઝૂમ મિટિંગમાં ક્લાસ ચાલતા હતા એવી રીતે બાળકો ભણતા હતા એટલે એ સમયમાં બી બાળકોનું ભણ તે મોબાઈલ ના લીધે બગડ્યું નથી
હા સાચી વાત છે એ મોબાઈલ હતો તો સારું હતું કે છોકરાઓને ઓનલાઈન ક્લાસીસ કરાયને બી એ લોકોનું ભણતર કે જે દસમા બારમામાં હતા કોરોના કાળમાં કોલેજના બધા છેલ્લા વર્ષમાં હોય કોઈને સારી એવી જીપીએસસી ની યુપીએસસી નીટ ની જે ની બધી એક્ઝામો આવતી હતી તો એ બધી એક્ઝામોની તૈયારી કેવી રીતે કરે છોકરાઓ તો આ સારું એવું એક મોબાઈલ એટલોું મસ્ત ગેઝેટ કહેવાય કે આપડે કઈ બી કામ એકદમ ઈઝીલી કરી શકીએ છીએ અને બીજી પ્લસ પોઈન્ટ તો એ છે કે આપણને કઈક જાણકારી લેવી હોય તો ગૂગલ પરથી આપણે બધું જ પૂછી શકીએ છીએ અને બધું જ જાણી શકીએ છીએ
આ વાત બહુ સારી છે કારણ કે કોઈને બી કઈ વસ્તુનું વહેલા નોલેજ ના હતું તો એ લોકો વડીલોને એને પૂછતા પણ હવે આ મોબાઈલ આવી ગયો છે એટલે બધું મોબાઈલમાં જ આવી જાય છે એટલે બાકી જોડે વાત કરવાની બધાની ઓછી થઈ ગઈ છે
હા હા એ એ વાત બી ખરી સાચી વાત છે અને બીજું શું કહ કોઈ બી આપડે નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો પેલા તો કેટલા કાર્ડ છપાવવાના લોકોના ઘેર ઘેર જઈન આપવાના પછી રી્ષાઓ પાછળ બેનરો લગાવવાના પેપર માં જાહેરાતો આપવાની અને હવે તો કેવું ઇ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને વોટ્સઅપ પર તમે મૂકી દો એટલે બધી જગ્યાએ તમારા કોઈ બી નવા બિઝનેસ ની જાહેરાત સરસ એવી થઈ જાય ને અમે વિડીયો ક્લિપ બી બનાવી મૂકો એટલે બહુ જ સુંદર એવી જાહેરાત થઈ જાય છે લોકો જલ્દી જલ્દી આકર્ષાય બી ખરા અને તુરંત લોકો સુધી પહોંચીથી જાય છે
હા આ ફાયદો બી ઘણા લોકો ઉઠાવે છે જેમને નોકરીની એની પ્રોબ્લેમ હોય છે અને મોબાઈલ થી સારી રીતે નોકરી પણ મળી રહેે છે એમને કઈ કામ કરવું હોય મોબાઈલથી રેપિડો છે ઉબેર છે પોતાના વ્હીકલથી કામ કરીને પૈસા કમાવવા હોય તો એ બી મોબાઈલ ના માધ્યમ થી મળી જાય છે અને એમનું જીવન ચાલે છે એટલે આમ જોવા જઈએ તો આપણા મોબાઈલમાં આપણા જીવનમાં હવે મોબાઈલ ખુબ જરૂરી બની ગયો છે
હા સાચી વાત છે સાચી વાત છે આમ કેટલીક વાર એવું થાય કે આ બહુ નુકસાન વાળી વસ્તુ છે પણ જયારે સંકટ સમયે આ એટલું ઉપયોગી સાધન બની જાય છે ને આપણા માટે કે ના પૂછો વાત અને આમ કેટલીક વાર જોએ તેના ગેરફાયદા બી એટલા બધા છે કેમ કે અત્યારે કેટલીક જનરેશન છે ને આનો મિસયુઝ બી બહુ કરતા હોય છે ફેસબુક પરથી કોઈ આઈડી હેક કરી દે પછી એના એકાઉન્ટમાંથી પૈસા ચોરાઈ જતા હોય છે એટલે એ બધું બી આપડે કેટલીક વા સાચવીને કરવું પડે છે
એટલે મોબાઈલ વાપરવામાં એના મસ વોન્ટ બી છે કારણ કે તમે વધારેો ટાઈમ મોબાઈલ લેશો તો તમારા આંખ અને શરીરને નુકસાન છે પછી તમારા હેલ્થ પર આ મોબાઈલ ની ઇફેક્ટ પડી પડે છે અને પછી નાના છોકરાઓને વધારે મોબાઈલ આપવાથી પણ એમના સ્વાસ્થ્ય પણ ઘણો ફરક પડતો હોય છે એટલે બને એટલો ઓછો સારો પણ આપણા કાર્ય માટે હોય એ બધા માટે જ ચાલી જાય
હમ સાચો અરે અત્ય્યારે તો કેવું છે ના ના છોકરાઓ મારે તો અત્યારના પેરેન્ટ્સ કેવું કરે છે બબર છે કે છોકરું રડતું હોય એટલે મોબાઈલ માં યુટ્યુબ ચાલુ કરી અને કાર્ટૂન વાળા વિડીિયો ચાલુ કહીને આપી દે એટલે છોકરું ચૂપ બી થઇ જાય પછી ના જમતું હોય તો મોબાઈલ આપી દે લ ફટાફટ જમાય બી જાય સ્કૂલ ની રાેન્જ બી બદલા એટલે એવું થઈ ગયું છે છોકરાઓ ન બાળકો ન નાનપણથી જ મોબાઈલ બતાવતા હોય એટલે પછી કેવું છે એ લોકોને પછી હેબિટ પડી જાય છે કે ના ખાતા તો ફોન જોઈશે જ મારે ઊંઘ આવ જતી વખતે મારો ફોન જોઈશેટલે એ તેવ બ બધી ખરાબ કેહેવાય
અને એ આટલી નાની ઉંમર થી એના મમ્મી પપ્પા મોબાઈલ આપશે તો એ એને આગળ જઈને જીવનમાં ખુબ નુકસાન જ થવાનું છે કારણ કે આટલી નાની ઉંમરથી તેવું પાડશો તો એ આગળ જઈને તો છૂટવાની નથી અને તેના લીધે ઘણી બધી સમસ્યા સર્જાતી હોય છે
સાચી વાત છે પછી આપડે આગળ જઈને મોબાઈલ લઈ લઈએને તો છોકરાઓ જિદ્દી બની જતા હોય છે પછી આપડી વાત બી માનવા તૈયયા નથી હતાતા પછી એ લોકોમાં ગુસ્સો આવી જાય છે આપડે ના પાડીએ મોબાઈલ ને તો કેટલાક વાર તો ઘરમાં મેં તો એવા કિસ્સા જોયેલા છે ટીવીમાં ન્યુઝમાં કે મોબાઈલ મા બાપ ના આપે તો છોકરા એ ઘરમાં તોડફોડ કરી નાખી ટીવી ફોડી નાખ્યો ટેલિફોન ફેંકી દીધો છોડામાં મમ્મીને કઈક નુકસાન કર ત મને મોબાઈલ કેમ ના આપ્યો હા
એટલે આવા કિસ્સા બી ઘણા સાંભળવા મળે છે કોઈ મોટી ઉંમરનો ચૌદ પંદર વર્ષ ન બાળક હોય એના મમ્મી પપ્પા એની જોડે થી મોબાઈલ છીનવી લે તો એ કોઈક વાર ગુસ્સે થઈને મમ્મી પપા સામે હાથ સુપાડી બી લે છે અને કોક વાર તો એ પોતે જ સુસાઈડ બી કરી લે છે એટલે આવા ઘણા આપણને કિસ્સા સાંભળવા મળ્યા એટલે આ મોબાઈલ ઘેરલાાભ બી તમે જોવા જશો તો એમ ઘણા બધા મળશે
હમમ કે છે ને વચ્ચે તો ખબર છે ગેમ હતી પબજી કરીને ગેમ હતી એટલી બધી વાયરલ થઈ હતી કે છોકરાઓ એ દિવસ રાત એ ગેમમાં એટલા બધા ખોવાઈ જતા હતા કે જાણે એ ગેમ પોતે જ રમી રહ્યા હોય એમ એટલા એક્સાાઈટેડ થઇ જ કેટલીક વાર ગુસ્સો આવી જતા તો કેટલીક વાર મારી પણ દેતા એટલે સરકારે તો એ ગેમ ઉપર તો બેન્ડ મુૂક્યો હતો નહી તો છોકરાઓ તો ખરેખર એ ગેમ પાછળ તો ગાંડા થઈ ગયા હતા
હા એટલે તેનું મુખ્ય કારણ આજ છે તમે જારેથી નાના હશો ત્યારથી મોબાઈલ ની ટેવ પાડી હશે એકવાર તમને એની લત લાગી જશે એટલે પછી એ છૂટવી પછી મુશ્કેલ બનશે
હમ સાચી વાત છે મને તો મોબાઈલમાં તો કેવું છે મારો તો મોબાઈલ નો વધારે ઉપયોગ તો કેવું છે મને સંગીતનોો બહુ જ શોખ છે એટલે હું તો યુટ્યુબ પર નવા નવા ગીતો સાંભળવાના પછી નવરાત્રી નજીક આવતી હોય તો નવા નવા ગરબા તૈયાર કરવાના પછી સવારે આપડા કામ કરતા હોઈએ તો પેલા તો કેવું હતું કે ટેપ ને બધું ચાલુ કર બીજા બધાને ડિસ્ટર્બ થાયય તો મોબાઈલ આ ગયો એટલે મોબાઈલમાં મસ્ત ભક્તિ ના ગીતો ચાલુ કરી દે એટલે કોઈને ડિસ્ટર્બ બી ના થાય ને આપડે મસ્ત સવાર સરમાં સંગીત સાંભળવા મળી જાય
હા એટલે એનાથી આપણને ઘણા લાભો બી થાય છે ઘણા કામો આપણા જે પેલા નહોતા થતા એ હવે ઈઝીલી થઈ જાય છે અને તમે આ વાત કરી સંગીતને બધી સાંભળવાની એ બી હવે ઈઝીલી યુટ્યુબ પરથી તમે એકલા જય્યારે હોઉવ જ્યાં સાંભળવું હોય ત્યાં જે ગીત સાંભળવું હોય એ મળી જાય છે એટલે આ યુટ્યુબ ને બધી નવી ટેકનોલોજી નીકળી તો એનાથી આપણને બી ઘણા બધા ફાયદા થાય છે
હા સાચ મોબાઈલ થી તો મને તો બહુ જ ફાયદા થાય છે એમ કોણ તો ચાલે કેમ કે મારે ગી કોઈક મુવી જોવી હોય મને ગીતો તૈયાર કરવાને મને બહુ જ ગમે કેમકે હું સિંગ કર છું એટલે મારે ધાવાના હોય એટલે કોઈ બી મારે ગીત કરવું હો ને તો પેલા મારે એની સીરી લાવવી પડતી પછી હું એને વ પછી રિવર્સ ફોરવર્ડ કરીને હું આખું ગીત લગતી પણ હવે તો મોબાઈલ આવી ગયો છે એટલે ગીત જેવું સર્ચ માર એવું ગીત આઈ જાય અને જો મને એના લિરિક્સ બી જોઈતા હોય ને તો હું સર્ચ મારું તો એના લિરિક્સ બી પાછું હિન્દી માં જોઈએ તો હિન્દી માં ગુજરાતીમાં જોઈ જે ગુજરાતીમાં ઇંગ્લિશમાં એટલી બધી સગવડ આપી છે આ મોબાઈલે ને ઇન્ટરનેટે જેનાથી આપડા ઘણા બધા કામો એટલા આસાન થઈ જાય છે
હા એમ જોવા જઈએ મોબાઈલના બી ઘણા બધા લાભ છે પછી સોશિયલ મીડિયાના જોવા જઈએ સોશિયલ મીડિયાના પર હમણાં ઘણા બધા લાભ છે હમણાં આ જમાનામાં સૌથી સારું કહેવાય તો સોશિયલ મીડિયાના પર તમે બધું કરી શકો છો આપણા ધંધો હોય તો એની જાહેરાતો કરી શકો છ એથી આપણા ધંધાને આગળ વધારી શકો છો વગેરે જેવી બધી હમણાં સોશિયલ મીડિયા પર સગવડ ઉપલબ્ધ છે
અતારનો મોબાઈલ થી કેવું છે આપડ કોઈને વ્યક્તિને આપડો ફોન ચોરાઈ ગયો હોય તો એમાં બી એટલી ફેસિલિટી આપી છે આપડો મોબાઈલ કોણ ચોરી ગયું છે એનું લોકેશન બી આપડ સાયબર કેફે માં જઈ અને આપડે એ ટ્રેસ કરી શકીએ છે અને આપડો મોબાઈલ કોણ ચોરી ગયું જે. બી આપ સર્ચ મારી શકીએએ મોબાઈલમાં તો અત્યારે એટલી બધી ફેસિલિટી બી આવી ગઈ છે અને બીજી એક ફેસિલિટી તો એવી છે મોબાઈલમાં કે તમે ફેસબુક પર તમારા કોઈ બી મસ્ત વિડીયો બનાવીને મક રસોઈ વાળી શોખીન બહેનો છે અત્યારે રસોઈ બનાવીને પોતાના વિડીયો મૂકો છો તો અત્યારે જે લોકોને કંઈક વસ્તુ ના આવડતી હોય તો યુટ્યુબ પર સર્ચમાંને કાબે ને કેવી રીતે જમવાનું બનાવીશ એ જોઈને બી એટલું જલ્દી શીખીને બનાવી શકીએ છેીએ આપણે
હા એટલે આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા ના ભ ઘણા બધા લાભો છે જે જેમ કે તમે પોતાના વિડીયો યુટ્યુબમાં કે ફેસબુકમાં મૂકશો તો તમે એનાથી પૈસા બી કમાઈ શકો છો અને એમાં આગળ બી વધી શકો છો એટલે આ મોબાઈલ ટેકનોલોજી એટલી બધી છે કે એમાં તમે સ્વરોજગાર બની આગળ તમે પૈસા જાતે પણ કમાઈ શકો છો
અને કેવું છે કેટલી વાર તો વિદેશમાં શું થયું છે કે આપડ ભારતમાં કોઈક જગ્યાએ કઈ બી આફત આવી હોય કે કોઈ બી એવા ઇન્સ્ટન્ટ ન્યુઝ હોય તો તમને મોબાઈલ દ્વારા તરત જ તમને સમાચાર મળી જાય તમે જેવો મોબાઈલ ચાલુ કરો તો ફર્સ્ટ ન્યુઝ આજના લેટેસ્ટ જે બી હોય તમારા મોબાઈલ મોબાઈલમાં આ આવી જાય છે એટલે આપણને ઘરમાં બેઠા બેઠા દુનિયાના ખોડી ના સમાચાર આપણને ઘરે બેઠા મળી જાય છે
હા એટલે આમ જોવા જઈએ તો આપણેે આ ટોપિક પર વાત કરી તો મોબાઈલના ગેરલાભ અને લાભ બહુ બધા જાણવા મળ્યા આપની પાસેથી આપનો ખુબ ખુબ આભાર
આવજો
હા આવજ જો બાય
બાય